ક્યા છો, ભાઈ? હ, મજામાં. હું પણ મજામાં છુ. હા, દસ પછી વાત થઈ. આજ થોડું સમય છે તમારા માટે. અને મને એક વિષય પર વાત કરવાની છે.
જરૂર બોલો ની. અરે મેં તે આપણે ગામ ગામડાનું અને શહેરનું જીવનનું વિશેષ રીતે કહેવાનું હતું. શું વાત કરવાની
એ સૌથી પહેલા તો જણાવો કે તમે ગામનું જીવન વધારે ગમે છે કે શહેરનું?
જો દિલ થી વાત કરું ને તો મને ગામનું જીવન વધારે ગમે છે. ત્યાં શાંતિ હોય છે કુદરત વાતાવરણ હોય છે પ્રદૂષણ ઓછું હોય છે લોકોન વચ્ચે સાહિત્ય સંબંધ હોય છે જયા
હું પણ ગામડામાં થોડા દિવસ રેહવા રહેવા ગયો હતો. અને સૌથી વધારે જે વસ્તુ ગમી હતી ને તે ના લોક સભા દરેક રીતે એકબીજાની મદદ કરવામાં ત્યાર રહે છે. હા ભાઈ આ ગામડા કોમા તો એકબીજાનું સુખ દુખની ભાગ ભાગ લેય છે કઈ પહેલી થાય કોઈ બીમારી હોય અથવા કોઈ મુશ્કેલી હોય તો આખું ગામ મદદ કરે છે જ આપણે શહે શહેરમાં હોઈએ તમે ઘણા કોઈ બીમાર ભી થયેલું હોય આજુબાજુમાં ખબર બી ની પડે. જયારે આપણે હોસ્પિટલમાં જાય ને પછી આપણે હરખુ થઈ જાય પછી ઘરે આવે ત્યારે ખબર પડે થયું છે. હા શહેરમાં લોકો સારા હોય છે પરંતુ દરેક વ્યક્તિ પોતાના કામના અ ટવાલી વ્યવસ્થા હોય છે ને પડોશીઓની સાથે પણ ઘણી વાર ખાસ ઓળખાણ લેતી નથી.
એ સાચું છે એમાં કેવું હોય શહેરમાં જીવન કેવું ઝડપડવા ળુ હોય છે સવારે નોકરી જવાનું પછી ટિફિન, ઓફિસ કામ ને વગર એ બધામાં કેટલું આખી દિવસ જ નીકળી જયા. એમાં એટલે લોકોને વાત કરવાનો જ સમય નહીં.
ને પછી વાત વાત આપણે કરી નીએ એટલે ખબર ની મળે કે શું છે ને શું નથી. એ લી થોડું આજુબાજુ તકલીફ ખબર જ નહીં પડે. હા એ વાત તો તમારી સાચી છે બધા કામમાં હોય ને એટલે બીજાને કઈ ખબર જ નહીં પડે.
ને શહેરમાં પણ લોકો સારા છે પરંતુ દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલી વ્યવસ્થાને પ છે કે પડોશમાં પણ એને ખબર ની હોય કે શું ચાલે છે.
સાચું શહેરનું જીવન ખૂબ જ મુશ્કેલવાળુ છે સ
એ તો છે.
હા શહેરમાં કે મોટી મોટી કંપનીઓ, ફેક્ટરી, બેંક હોસ્પિટલ, આઈ ટી કંપની એ જાત જાતની કંપની હોય ને ઉપરથી તો અમે આટલી મોટી-મોટી કંપનીઓ ચાલે આટલું બધું પ્રદુષણ થાય ને ત્યાં રહેેવાનું બી બહુ તકલીફ કારણ કી વચ્ચે મેં તા મેં ત્યાં રહેતો તો કામ કરતો એટલે રેવું પડેલું વસ્તુધયો પછી, મમ્મી પપ્પાને ગામડાથી, શહેરમાં બોલાયું બસ આ્યાં ઘરની, આગળ ફેક્ટરી એટલે, એટલી તે શું કે અવાજને, કામકાજ ચાલે એટલું પ્રદુષણ થાય, ને મારી મમી તબિ એટલી ખરાબ થઈ, ગ પાછું, ગામે મુકાયેલું પડ્યું મમ્મી પપ્પાને
એ તો છે, યાર અહં કેવું, ફેક્ટરીઓની મોટું મોટું વસ્તી બની્યા ઝડ બધું કાપી દે એટલે
જ ગામડામાં કઈ તકલીફ નહી, હોયને અરે ગામડાની વાત, જ શહેરમાં જેવું ગામને, જેવું શરમાં થયો સાચું જોકે હવે, ગામડામાં પણ નાના સાઠી બધુ ઊભી થ ર છે. ના આપણેે શું, કે સરકારી યોજના કારણે રોજગારી આવી, તકી ઉભી થઈ છેજ કોઈને કોઈ ફેક્ટરી બધું ઉભી થઈ છે.
પણ એ ગામડામાં એ સારું થઈ, ગયું છે.
સુ
શિક્ષણ આપડું ગામડામાં બહ સાહિત્ય ગ છે, પેલા કેવું હતું ભણવાનું આમ નહ હતું, અત સરકારે આ ભણવાનું બહ મેં તો આપી દીધું છે.
બિલકુલ યાર અત્યારે, તો શહેરમાં સાહે લબ હ કોચિંગ ક્લાસ કોમ્પ્યુટર શિક્ષણ, એ એ બધું છે, તેનો ગામડામાં પણ, અવે શિક્ષા ને આપણે શું કે
દેવ
શાળાઓ છે, લાયબ્રેરીઓ છે, મોટી મોટી નકશા, ઉઊભીપતે જાયે. ત ખબર છે, આપણે ગામડામાં અગ્રવાલ સાહેબ હતા, ને જે શહેરમાં ગયેલા એ પાછા ગામડામાં આવ, અને શહેરમાં તો એમની શાળાઓ અને લાયબ્રેરી બધી હતી, પણ એમની છે, ને અત્યારે ગામડામાં બી
ચાલુ, ક હતી.
છે એમને આપ સ્કૂલ નું નામ શું હતું, કે સારું હતું સ્કૂલ આખી, મોટી સ્કૂલ ખોલી એ લોકો એમાં લાઈબ્રેરી છે. ગેમ્સ ઝોન છે, ક્રિકેટ બધું એટુંડ બધું છે. આપણા, ગામમાં જો સ્કલ સારી વાત છે. હા, એમાં એમાં તો લોકો છે, ને બધું જ રાખેલું છે. ભાડુ ભણવાથી રઈને રમવાનું ખાવાનું પીવાનું, કેચન વેચન બધું હતુ. બધું, લોકો એવા કોટ.
બલલો છે. એ, તો બહ સારું કેવાય, યાર
બિલકુલ સાચ, તો બહ સારું છેને. ધીરે, ધીરે કામડ, બી શહેર જેવુ થઈ જશે
હા, એ છે, પણ જે રેવાની મજા ગામડમા હોય, ને એ શહેરમાં નની મળે
એ તો સાચી વાત છે, પણ શું કરીએ અમે કા કમાવા માટે ગા ગામડા થી શેહેર માં જાવ તો કેમ કે જો ગામડા માં એટલે બધું પૈસા એન બધું ની મલે, શે શેહેરમાં જોમે પેલાન મારી વાત કરું. હું તમે ગામડામાં હતો મેં તે કામ જગે કામ કરતો અકા અકાઉન્ટિંગ જોતો તા મને પાંચ હજાર આપતા. એ સે સેમ કામ અયા અહિયા કરું છું શેહેરમાં, તો આજે મારી પગાર છે પચી હજાર.
એ તો છે, પણ ગામડામાં કેવું થવું આરામથી સુઈ શકે, આરામ આરામ અમે અમે જો શેહેરમાં કેવું છે લાઈટ ગઈ, એટલી ગરમી થાય ને? કઈ હદ પાર ની મળતી. પથી રેહવાનું તો બો મુશ્કિલ, લાઈટ જો ગઈ ને બે રાત્રે અમ કાલ ની વાત કરું. કાલે લાઈટ કાપી દીધીલી હરામખોરોએ, બે કલાક પછી લાઈટ આઈ. ગામડામાં હોય તો લાઈટ જાય તો બી કઈ ચિંતા ની, કેમ કે આજુબાજુમાં એટલી હરિયાલી ને એટલી પવન આવે ને, ઊંઘ આવી જાય. અયા અહિયા શેહેરમાં લાઈટ ન ની મળે તો કઈ ની મલે, ઊઘ જ ની આવે.
એ સાચી વાત છે તારી.
પરિવાર પરંપરિક મોટી તક તકલીફ છે.
હા, શહેરમાં બસ, મેટ્રો, આપણું સિટી બસ એ બધી ચ સુવિધા મલે છે, જ્યારે ગામડામાં હજુ કેટલી જગ્યાએ બસની સંખ્યા હોય, ઓછી છે. પણ ધીરે ધીરે, બસ ને એવું બધું ચાલુ ગામડામાં જોયું છ ધીમી ચાલે છ. હા, રસ્તામાં વીજલી ને ઇન્ટરનેટ ઇન્ટરનેટ જોવા સુવિધા ઘણી વિકાસ થઈ છે.
હા એ તો છે, એ ગામડુંમાં બી ધીરે ધીરે બધું થયાક સે.
જેટલુ ઓછું કામ જે મેન મેન વસ્તુઓ છે, જેમ , બસ ની સુવિધાઓ છે. એ બધું, હ ચાલે. જો ગામડાના ગામડાના રસ્તા પછી કેટા આપ વેકેશનમાં મેન શેહેર ટૂ ગામડાનું કેમ આયુ?
કે શહેરમાં કેટલી ગરમી હોય. આમ તાપમાન, પોલ્યુશન તાપ ફરવા જીએ, જે ગામડામાં ગીયા મસ્ત ઢીલા લે ખેતરમાં બેહી જીએ. આજુબાજુમાં પવન, મસ્ત મજા આવી જાય. જય શહેરમાં જો લાઈટ ગઈ એક દિવસ તો તો પસિનાથી નાઈ લેવું પડે. જે ઉપાધિ થઇ જાય તકલીફ બો થઈ જાય.
એ તો છે, પણ આમાં કેવું, શેહેરમાં કેવું બધું સુ સુવિધાઓ મલી જાય અને કેવુ લ લાઈટ બી જાય તો આ ઈન્વેન્ટર છે ઈ ઇન્વેટર છે, સોલાર છે એ બધું છે. જે ગામડામાં કેવું અમે જો અ લાઈટ ગઈ તને સોલાર નાખવા તને શહેરથી મંગાવવા પડે કેમ કે ગામડા માં સોલા વોલા કઈ મળે નહી ત બીજ અ જો તારો કરામડા કેટલો મોડો છે ચાર પાંચ ઇલેક્ટ્રિક ગાડી ઇલેક્ટ્રિક ગાડી ત વિચાર બિલ કેટલું આવે
મહિના ન મારું કઈ સાત હજાર બિલા આવે સાત આઠ હજાર
આ તો જ વિચાર જો અમે મહિના થ આટલું આઠ હજાર બી આવે તો પછી વસ તળું કેટલું લેટ થઈ જાય અને ઉપરથી જો સોલા નાખેલું હોય તો એને બી સારું પડે અવે તારું વર્ષનું બિલ છન્નું છનુ હજારનું આવી જાય હા એ તો છે તો આવવાનું શું કરીએ. ગામડામાં બધી સુવિધા મલે નહીં ને. હા પણ આમાં કેવું હતુ તું ગામડામાં સોલા ના ખાઈ દે તો તને વીજળી ન ચિંતાન નહહીં કેમ કે મેન તને સોરા એટલે કામ આવે કેમ કે ત બધી
ગડી
તારી બાઇક ઇલેક્ટ્રિક તારી સાયકલ ઇક્ટ્રિક તારી કાર ઇલેક્ટ ત ટક્ટર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક આટલી બધી લીધી
અરે ઇલેક્ટ્રિક મે એટલી લીધી કે અમે ગામડામાં કામ ખેતરમાં ટ્રક ને બધું ચલાવવાનુંને તો કેટલું કામ ટ્રક કેટલું ચાલે ડીઝલ પેટ્રોલ બટલો મોઘો થઈ ગયો ઉપરથી સરકાર આનો પૈસા વધારે જ કરે વધારે જ કરે પછી આપડે ક્યાં જવાનું મે સારું ઇલેક્ટ્રિક લઈ લી ભલે વર્ષ છન્ ન હજાર આવે પ ચિંતા નહી ને પેટ્રોલ નું ભરવાનું લાઈનમાં ભરવાનું
હા એ છે પણ તું એક વાર સોલાાર નું વિચારજ સોલાારનું બહુ સારું છે.
હા એમાં સોલાનું પૂછું તો છે ગામડામાં ની મળે કે રતે જરૂર
એક કામ કરે છે આપડ દોસ્ત રાજેશ છે ને
એ સોલ ન ધામ જ કરે છે ધાર લગાવ ગય છે
તું એને વાત કરી લેજે તો એવ મે સાંજે વાત કરી લેવા એને ક દે કે ભાઈ
એશ
ખર્ચો કેટલે ખર્ચો આપ બે લાખ ટ ગંગમાં લવા એ તો એટલું કઈ ન એ તો આપણે જોઈ લઈશું ચાલ એમ તો આપડ દોષાય છે એટલ કઈ ચિંતા નહી મારે.